હલો.
હા હલો.
અને મારો અવાજ આવે છે સ્પષ્ટ.
હા આવે છે.
કેમ છો?
બસ એકદમ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં આજે તો આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું જે છે ખોરાક અને સંસ્કૃતિ જે બહુ જ ખૂબ સરસ વિષય છે.
હા એ જ કારણ કે આમ એ એટલો સુંદર વિષય છે કે ખોરાક અને આમ સંસ્કૃતિ વચ્ચેનો જે સંબંધ છે એ માનવ મતલબ માનવ સંબંધ્ય જેટલો જ જરૂરી છે.
હા એ તો છે બિલકુલ જ દરેક સમાજની પોતાની એક ઓળખ હોય છે અને તે ઓળખમાં ખોરાકનું મહત્વપૂર્ણ સ્થાન પણ હોય છે.
હા અને પાછું ઘણા લોકો કોઈ દેશ કે પ્રદેશ વિશે જાણવા માટે તેના ખોરાક થી જ શરૂઆત કરે છે.
હા બિલકુલ સાચી વાત છે તમારી કારણ કે ખોરાક એક લોકોની જીવનશૈલી ઈતિહાસ અને પરંપરા વિશે ઘણું કહી આપે છે આપણને.
હા એજ ખોરાક ખાલી આપણેમ પેટ ભરવા માટેનું આમ નથી સાધન પણ એ ઘણું બધું શીખવાડે છે. અચ્છા આપણને.
તો છે જ પણ તે છે ને સંસ્કૃતિ આમ સાંસ્કૃતિક વર્ષોનું પણ એક મહત્વપૂર્ણ પ્રતીક છે.
હ અને પાછું ભારતમાં તેના વિવિધ ખોરાક માટે દુનિયાભરમાં જાણીતું છે.
હા એજ તો અને દરેક રાજ્યની પોતાની વિશેષ વાનગીઓ પણ છે.
હા એજ આપડા ગુજરાતની જ વાત કરી લો કેટલું બધું ફેમસ છે ખાવાનું લોકો આમ દૂર દૂરથી ખાવા આવે જેમ કે છે કે ખાખરા છે ઊંધિયું છે પછી થેપલા છે કેટલું બધું છે. એમ બહુ ખુબ પ્રસિદ્ધ છે. આ બધું
એજ તો અને તમે આમ ઉત્તર ગુજરાત કે બીજી કશી બાજુ ન જુઓ કે પંજાબનુંું જુઓ તો પંજાબમાં કેવું લોકો આ મકઈની રોટી અને સોરસોનુંું શાક ખાવા જાય જ કે આપણેે જ જઈએ તો પણ આપણે ત્યાં આ વસ્તુ તો ખાઈએ જ એવી રીતે એની અડગ અલગ ઓળખ જ એક
હા એજ આજ તો આમ વિવિધતા ભારતની આમ જે સંસ્કૃત સમૃદ્ધિ દર્શાવે છે.
હા અને જો આપણે દક્ષિણ ભારતમાં જઈએ તો આપડણે ઈડલી છે ઢોસા છે સંભાર એટલે આપણને એ વસ્તુ બહુ જ ભાવે કે આપણને જયારે બી ઈડલી ઢોસા બને તો આપણને દક્ષિણ ભારત જ યાદ આવે
હા એજ છે અને પાછું રાજસ્થાન કેમનું બોલાય દાળબાટી ચૂરમા છે એ તો બહ જ આમ લોકપ્રિય છે અને ગટેકી સબ્જી એ પણ એટલું પ્રિય છે કે બધા આમ દૂર દૂરથી ખાવા માટે જાય.
હા આનાથી આપણને ખબર પડે કે આપણે કેવું જુદી જુદી જગ્યાએ એના ખોરાક થી આપણને ઓળખીએ છીએ કે કોઈ એવું કે કે હાંડવો તો બધાને ખબર જ હોય કે ગુજરાતીઓનું જ હોય હાંડવું એવી રીતે છે આ
હા એજ એજ.
અને અ છે ને ખોરાક પર છે ને ભૌગોલિક પરિસ્થિતિઓની પણ અસર હોય છે.
એ કઈ રીતે
એટ જે જે પ્રદેશમાં આપણે જેવા પ્રાકૃતિક સંશોધનો મળે છે ત્યાં તે પ્રકારનું વાનગી વિકસિત થાય છે.
હા ઓકે અને ઉદાહરણ તરીકે આપણે આમ જોઈએ તો જે દરિયા કિનારા ના જે પ્રદેશ છે એમાં સી ફૂડ આમ વધારે જોવા મળે આપણને.
હા એ તો છે અને આપડે જો પહાડી વિસ્તારમાં જોઈએ તો ઉઊર્જા આપતા અને ગરમ રાખતા ખોરાક નો મહત્વ બવવધી જાય છે એ બાજુ.
બિલકુલ અને આપણે ખોરાક અને જે હવામાન વચ્ચે પણ સંબંધ ખૂબ વધારે એ છે.
હા છેજ કે ગરમ પ્રદેશમાં છે ને હળવા અને તાજા પદાર્થોનો જ ઉપયોગ વધુ થાય છે.
હા પણ આપણે જોઈએ તો જયારે જે ઠંડા પ્રદેશ હોય ને એમાં કેલરી થી ભરપૂર ભોજન વાળું જ આમ વધુ જોવા મળે આપણને કે ત્યાં કેલરી જે વધારે આપતું હોય એ ફૂડ ત્યાં વધારે ખાવામાં આવતું હોય.
હા એ તો છે જે જેવું રાજ્ય હોય જેવી જગ્યા હોય એના પ્રમાણે હોય એટલે આ પ્રાકૃતિ અને માનવ વચ્ચે ન આમ સંબંધ છે જેનું આમ બહુ સરસ ઉદાહરણ છે આ બધું.
હ એજ અને તહેવારોમાં પણ આમ ખોરાકનું બહુ વધારે પડતું ખાસ મહત્વ છે.
હા બિલકુલ જ અને કોઈ પણ તહેવારની કલ્પના ભોજન વગર તો થાય જ નહી આપણને તો.
હા એ જ કારણ કે ઉત્તરાયણ જોઈ લો દિવાળી જોઈ લો હોળી છે ઈદ છે ક્રિસમસ બધાના ઘરમાં બધું અલગ અલગ બનતું હોય.
હા એજ તો આ બધી વાનગીઓ છે ને તહેવારની આમ ઓળખ બની ગઈ છે કે આ વાનગી એટલે આ તહેવાર આપણને એવું જ યાદ આવે એ જોઈને તો.
હા એજ કારણ કે આમ ખોરાક છે ને આમ લોકોને એક સાથે લાવવાનું કામ બી કરે છે.
હા એ તો તમારી એકદમ સાચી વાત છે કે તહેવારો દરમિયાન છે ને આમ સામૂહિક ભોજનની પરંપરા ઘણી જગ્યાએ જોવાવામાં મળે જ છે.
હા એજ અને સામૂહિક ભોજન થી તો આમ સામાજિક એકતા પણ વધારે મજબૂત બને છે.
હ અને લોકા વચ્ચે ના છે ને સંબંધો પણ ઘટ બની જાય છે.
હા અને તમને ખબર કે વિવિધ ધર્મોમાં પણ છે ને ભોજન સાથે આમ સંબંધિત નિયમો પણ હોય છે.
હા કેટલાક ધર્મોમાં કેટલાક આમ પદાર્થોનું સેવન કરવામાં આવતું જ નથી એવું પણ છે.
હ કેટલાક પ્રસંગો પર આમ ઉપવાસની પરંપરાઓ પણ જોવા મળે છે કે કોઈ તહેવાર અ આવે તો આપણેે ઉપવાસ કરતા હોય છે બધા લોકો.
હા એ તો છે જ અને આ પરંપરા ધાર્મિક અને સંસ્કૃતિક બે મૂલ્યો સાથે જોડાયેલી હોય છે.
હા એકદમ સાચી વાત કારણ કે ખોરાક અને જે ભાષા વચ્ચે પણ આમ સંબંધ ખૂબ છે.
કંઈ રીતે?
અ ઘણી વાર આપણે વાનગીઓના જે નામ છે એ સ્થાનિક ભાષામાંથી આવ્યા છે.
હા અને કેટલાક શબ્દો તો તે પ્રદેશની ઓળખ બની ગયા છે હે
હા બિલકુલ આપણે જોઈએ તો આમ ટુરિઝમમાં પણ આમ ખોરાકનું મહત્ત્વપૂર્ણ આમ કહેવાય ને કે સ્થાન છે.
હા ઘણા આમ પ્રવાસીઓ છે ને કોઈ જગ્યાની સંસ્કૃતિ સમજવા ત્યાંનું છે ને સ્થાનિક ભોજન જ અજમાવે પેલું.
હા એ કારણ કે આમ ફૂડ ટુરિઝમ આજે એક અલગ જ આમ કેવાય ને કેન્દ્ર બની ગયું છે.
હા અને કેટલાક શહેરો તો છે ને પોતાના ખોરાક માટે જ પ્રસિદ્ધ છે ને એવું કહીએ ને તો પણ ચાલે.
હ એજ કારણ કે સ્ટ્રીટ ફૂડ પણ આમ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
હા કારણ કે તે સામાન્ય લોકાને છે ને રોજિંદા જીવનનું પ્રતિબિંબ આપે છે.
હા એ તો છે જ કારણ કે ખોરાક અને જે અર્થવ્યવસ્થા વચ્ચે પણ એમ એટલો સંબંધ છે.
હા ખેતી, રેસ્ટોરન્ટ ફૂડ પ્રોસેસિંગ કે ટુરિઝમ બધા ખોરાક સાથે જ જોડાયેલા હોય છે.
હા એજ કારણ કે આમ લોકોની રોજગારી આ પર જ બધું આધારિત છે એટલે.
હા અને ગ્લોબલાઈઝેશન એ પણ ખોરાકની દુનિયા બદલી નાખી છે ને હવે તો.
હા એજ કારણ કે આજે એક દેશની આમ વાનગીઓ બીજા દેશોમાં સરળતાથી ઉપલબ્ધ છે જયારે પહેલા આવું નતું.
હા પીઝા, નૂડલ્સ, બર્ગર જેવી વાનગીઓ તો તેના ઉદાહરણ છે જ.
હા એજ પણ છે ને આપણેે જોઈએ તો સાથે સાથે જે પરંપરા પરંપરાગત વાનગીઓ છે એને સાચવવું પણ જરૂરી છે.
હા કારણ કે શું આમ આમ સંસ્કૃતિક ઓળખની પણ એ ભાગ છે જ.
હ જેમ કે યુનેસ્કો જેવી જે આમ મોટી સંસ્થાઓ છે એ પણ આમ કેટલાક પ્રમાણિક ભોજનને સાંસ્કૃતિક વારસો તરીકે મતલબ માન્યતા આપે છે.
હ. અને આ બતાવે છે આપણને કે ખોરાક નું મહત્ત્વ કેટલું વિશાળ છે.
હા ખોરાક સાથે આમ ઘણી બધી યાદોને બધું જોડાયેલું હોય છે.
હ એજ તો અને અ આપણે ઘણી વાનગીઓની તો પાછળ છે ને ઐતિહાસિક ઘટનાઓ પણ અથવા આમ લોકકથાઓ પણ હોય છે.
હા એજ અને આ બધી કહાનીઓ હોય એ પેઢી દર પીઢી મતલબ પસાર થતી જ રે.
હા એ તો છે જ અને સંસ્કૃતિને છે ને જીવંત પણ આજ રાખી શકે છે.
હા ખોરાકમાં જે અંદર અને મહેમાન નવાઝી પણ આમ દેખાય છે એ બે વચ્ચે પણ આમ ખૂબ ગાઢ સંબંધ છે.
હ ભારતમાં છે ને મહેમાનને ભોજન કરાવું એ છે ને એક આમ આદર ગણાય કે એક આદર નું પ્રતિક માનવામાં જ આવે એ તો.
હા એટલે તો આપડે કહીએ છે કે અતિથિ દેવો ભવ આપડા ભારતની આ તો એક ખાસિયત છે કે ભાવના સાથે મહેમાનોને પરંપરાઓ જોડાયેલી છે બધી.
હા એ તો ખાસિયત છે જ અને ખોરાક દ્વારા છે ને પ્રેમ આદર અને સંબંધો વ્યક્ત કરી શકાય છે ને જોડે જોડે.
હા અને પાછું આધુનિક યુગમાં તો ફૂડ કલ્ચર આમ એકદમ સતત બની બદલાઈ રહ્યું છે.
હા પણ પરંપરા અને નવીન તા વચ્ચે સંતુલન જરૂરી છે
હા એ તો છે ને તો છે ને ઘણી પરંપરાગત વાન જો ધીમે ધીમે ગુમ થઈ શકે ઓકે છેા
હા તેથી તેની માહિતી અને પદ્ધતિઓને સાચવવી આપણું એક વસ્તુ જ હોવું જોઈએ
હા એ તો છે જ કારણ કે જે સામાજિક સંસ્થાઓ પણ આ બધામાં ભૂમિકા ભજવી શકશે
હા એ તો છે જ અને બને ને એકબીજાને આ આપે છે અને સમૃદ્ધ બનાવે છે સંસ્કૃતિ અને ખોરાક
હા એ તો છે જ કારણ કે અ આ બધું ખોરાક પર મતલબ અત્યારે તો ખોરાક એટલો જરૂરી બની ગયો છે બધાના જીવનમાં કે ના જ પૂછશો
હા એ તો છે જ ને આની ચર્ચા તો ખુબ જ આમ વિસ્તાર પૂર્વક આપડી છે કે કેટલી બધી વિસ્તારમાં આપણે વાત કરીએ આના પર
હા એજ કારણ કે ખોરાક સાથે કેટલું બધું જોડાયેલું છે ઈતિહાસ છે પછી આપડી હેલ્થ છે ઘણું બધું છે આપડણે જેટલી વાત કરીએ એટલી ઓછી રહ
હા એ તો તમારી એકદમ સાચી વાત કે ખોરાક પર તો છે ને આપડું રોજિંદા ખાવાનું કે કશે ફરવા જઈએ તો ખાવાનું આની તો બધાની લોકપ્રિય ચર્ચા જના પર જ થતી હોય એટલે તો આના પર જેટલી બી વાત કરીએ ને એટલી ઓછી છે.
હા એજ બધાને ખાધા વગર મતલબ બધા વગર ચાલે પણ આપણને કોઈને ખાધા વગર ના ચાલે.
હા એ સાચી વાત આપણે ફરી વાર બીજા રસપ્રદ વિષય સાથે આપણે આવી જ વાત કરીશું ને મલીશું.
હા ચોક્કસ.